હલો શું કરી રહ્યાં છે ભાઈ, કઈ નહી બસ બેસી રહેેલા શે તો ઘરે જ છે તો તમે શું કરી રહ્યા છો ઘરમાં બધા સારાતો છે ને
હા એમ જોવા જઈએ તો ઘરના બધા સારા છે અને આજે ઘણા દિવસ પછી મેં ગુજરાતી લેંગ્વેજમાં વાત કરી છે તો મને કઈ અજીબ લાગી રહી છે કારણ કે હું અહીં શું જાપાનમાં આવી ગયો છું તો જાપાનમાં ઈંગ્લીસ એટલું બધું એટલું બધું પાવરફુલ છે અને અહીં જાપાનીઝ જે ભાષા છે તે પણ એટલી બધી પાવરફુલ છે કે અહીંયા ખૂબ જ મજા આવે છે એ બોલવાની અને ગુજરાતી તો હું કદાચ ભૂલી જ ગયો એવું લાગે છે કારણ કે ગુજરાતીમાં કોઈ વાત કરવા માટે અહિયાં કોઈ જ નથી મને યાદ છે હજુ પણ જયારે આવ્યા હતા ત્યારે એક બે વર્ષ રહ્યા હતા પછી મને એક ગુજરાતી નો એમ તો નહીં તો મહારાષ્ટ્ર નો માણસ હતો તે મળ્યો હતો અને એ બિઝનેસમેન હતો અહીંયા ફરવા માટે આવ્યો હતો તો એમને મારી ઘરે લઈ ગયો હતો અને એમને કીધું હતું કે તમે જ્યાં ફરવાના ફરો અહીયાં નો ખર્ચો હું આપી દહીસ કારણ કે અમારી પાસે સારી એવી ઇન્કમ પ્રાપ્ત થાય છે અને આપણા દેશ આપણા વતનમાંનુ કોઈ આવે તો એમને આપડા થી ભૂખ્યો થોડી રખાય એટલે અમે એમને અને જાપાનીઝ ની જે સારી સારી વાનગીઓ છે તે ખવડાવી એમ તો એ વ્યક્તિ નોન વજને એવો ખાતો હતો પરંતુ અહિયાં શું છે અમે નોનવેજને એવું ખાતા નથી એટલે એમને જણાવ્યું હતું કે નોનવેજ ખાઈને અમારી કરે એમ તો આવાની મનાઈ કરી એટલે એ વ્યક્તિ સારો હતો એમની સાથે રહેવાની પણ મજા આવી હતી અને એ અમે શું છે અહિયાં આવ્યા ત્યારે એવી બધી બધી વસ્તુ દેખાડી એ એ લોકો પણ ખુશ થઈ ગયા અને એ લોકોના માટે પણ યાદગાર રહી ગયા અને એ પણ કેતો હતો કે હું મારા છોકરાને હવે અહીયા જ ભણવા માટે મૂકવાનું છે કારણ કે એજ્યુકેશનની વાત કરીએ તો અહંયા એટલો બધો ડેવલપ દેશ છે કે અહીંયાથી આપડે થી ઘરે થી નીકળીએ પછી બધું ફ્રીજ છે એમ એજ્યુકેશન જોવા જઈએ હતું એ લોકોને સ્કૂલ યુનિફોર્મ ફ્રી આપવામાં આવે છે પછી સ્કૂલમાં જે રસોઈ બનાવામાં આવે છે એ જમવાની ફ્રી હોય છે પછી ફૂટબોલ રમે છે વોલીબોલ રમે છે બાસ્કેટબોલ રમે છે પછી જે ગેમ્સ હોય છે જેમ કે ત્યાં ફોન કે લેપટોપની સુવિધા છે તે પણ એ લોકોને ફ્રી છે પછી ખાસ કરીને જોવા જઈએ તો આવા જવા માટે બસ ની સેવા પણ ફ્રી છે અને અહીંયા બસ નો ટાઈમ લખેલો હોય ટાઈમની અંદર આવી જાય છે પાંચ મિનિટ વહેલી મોડી પણ થતી નથી એટલે મને આ દેશ એટલો બધો ગમી ગયો છે અનેવા માટે પણ ખુબ જ મજા આવે છે અને હું તો કહું છું કે એ બધા જ લોકો આટલે આવો અને રહો અને ખાસ કરીને એજ્યુકેશન અ એમ જોઈએ તો આખા વર્લ્ડમાં આ ટોપ પર આવે છે એવું મને લાગી રહ્યું છે તો તું શું તમે જ્યાં રહો છો ત્યાં પણ એજ્યુકેશન સારું હશે ને ત્યાં તમને ઘણી બધી સારી એવી સુવિધા મળતી હશે ને
હા ભાઈ મેં પણ ઈન્ડિયામાં રહું છું અને તમને ખબર છે કે ઈન્ડિયા કેટલો સારો દેશ છે આપણો અને આપણા ઈન્ડિયા દેશમાં ખૂબ જ વધારે એવું મતલબ સારું એજ્યુકેશન પણ આપવામાં આવે છે અને તમને ખબર છે કે હમણાં તો ઈન્ડિયામાં મતલબ બધું જે ભણવામાં આવે છે કારણ કે બધું મતલબ બહારની વસ્તુ જેમ કે ભણવામાં આવે છે કે મુગલ શું કરતા હતા અને એ બધું મતલબ જીવનમાં ખુબ વધારે એવું કામ આવી રહ્યું છું મને કારણ કે જે મતલબમાં મુગલ દેશ વાળા એ બધા હતા એ બધું શું કરતા હતા તે પરથી અમે ઘણું બધી વસ્તુ શીખી રહ્યા છે અને જે આગળના અંગ્રેજો શું કરી ગયેલા એ બધી વસ્તુ પણ મતલબ અમને શીખવામાં આવે છે અને એ લોકો કેવી રીતે આપણા દેશ વાળા જે મહાન લોકોને માર્યા હતા એ બધું પણ શીખવામાં આવ્યું છે અમને અને તે બધું અ અમને ખુબ જ વધારે કામ આવી રહ્યું છે અને અમે બધું ખુબ જ વધારે સારી રીતના શીખી રહ્યા અને આગળ પણ બધાને ખુબ જ સારી રીતના શીખવીશ જેથી કરીને અમણા ઈન્ડિયાના લોકો પણ ખુબ જ વધારે એવા મતલબ કોઈ પણ બેરોજગાર તો નથી જ અને બધાને સારી રીતના નોકરી પણ મળી ગઈ છે કારણ કે શિક્ષણ ખુબ જ એવું સારું થઈ ગયું છે અને જે મતલબ આગળના બધા જે રાજાઓ હતા એ લોકો વિશે શીખવી શીખવીને ખૂબ જ વધારે એવું મતલબમાં બધાને સારું સારું બધું શીખવામાં આવશે બિઝનસ વિશે જેથી કરીને બધા ખુબ જ સારા એવા બિઝનેસમેન પણ બની ગયા છે અને જેથી કરીને બધાને નોકરી પણ એટલી બધી શોધવા પડતી નથી અને કોઈ પણ બેરોજગાર પણ નથી અને જે આપણા વડાપ્રધાન છે એ પણ ખૂબ જ સારા સે અને ખુબ જ સારી રીતના એવું બધું મતલબમાં નોકરીને બધું બધાને આપે છે અને ખુબ જ વધારે એવું બધાને રાશન પણ ફ્રી માં આપે છે અને રાશન તો મતલબમાં ક્યારે આપવામાં આવે જ્યારે બ ધા મતલબમાં ગરીબ હોય પરંતુ અમારા દેશમાં એટલા બધા ગરીબ નથી પરંતુ તો પણ રાશન બધાને આપવામાં આવે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને એમ જોવા જઈએ તો અમારે ત્યાં પણ ઘણી બધી આમ તો સેવા પરંતુ અહિયાંની સરકાર એવી છે કે અહિયા દંડ ખૂબ જ વસુલવામાં આવે છે એટલે જાપાનમાં તમને રહેવા માટે સજેસ કરી શકું પરંતુ તમારી પાસે સારી એવી ઈન્કમ એટલે કે તમે કોઈ બી જાજ પર્સન હોય કે જોબ કરતા હોય તો તમારી પાસે સારી એવી ઈન્કમ આવતી હોવા જોઈએ તો તમે રહી શકો છો કારણ કે અહીંયા દેશમાં મોંઘવારી ખુબ જ વધારે છે તમે કશો પણ વસ્તુ લવ તો તમને સારો એવો ભાવ તમારે ચૂકવવો પડે છે એટલે થોડી ઘણી પ્રોબ્લમ તો રહેલી છે પરંતુ તમે છું છે ભારતમાં પણ તમે ખુશ હશો મિત્રો મેં માનું છું સાથે સાથે અહિયા એવું બધી ડેવલોપમેન્ટ જોવા મળશે જેમ કે બધા દેશોમાં શું હોય છે કે ટ્રેન આમ જમીન પાટા પર ચાલતી હોય છે પરંતું અહિયાં એવું હોટું નથી અહિયાં જે હોય છે તો જમે ઉલટી લટકી ને ચાલે છે એ કોઈ જોવાનો ખુબ જ આનંદમય છે અને એ જોવાથી આપણને એવું લાગે છે કે હા કઈ તો છે કઈ નવીનતા છે એટલે એટલી બધી ડેવલપ થઈ ગઈ છે અને એ ડેવલપમેન્ટની વાતમાં પણ ચીન આપણે જાપાન જે છે તે ખુબ જ ઉપર આવે છે અને જાપાન માં મારા આવવાનો એક ઉદેશ એ પણ છે કે મેં પે જ ડોરેમોન જે કાર્ટૂન હોય છે તે જોઉં છું. એટલે મને એટલી તદન ઈચ્છા હતી ની કે એ જાપાન માં જયારે બનાવવા આવલું હતું તો મને જયારે ખબર પડી હતી તો મેં મનમાં વિચારી તો લીધું જ કે મેં જાપાન તો જઈશ અને જે ડોરેમોન પછી એમની જે સ્કૂલ છે એ લોકોનું જે પ્લે ગ્રાઉન્ડ છે એ લોકો જ્યા રમતા અને એ લોકો જે ડુંગર પર જતા હતા બેસવા માટે તો એ બધું મારે જોવું હતું અને મારે પણ શીખવું હતું. કે ત્યાંનું કલ્ચર કેવું છે તો મેં ત્યાં ગયો હતો અને મને ત્યાં જોવા મળ્યું અને એટલું સુંદર હતું એમનું ઘર પણ રૂબરૂ જેવું કાર્ટુન માં બતાવવામાં આવ્યું હતું તેવું જ હતું એક પતરુ કે પછી એક ઘર નું હું કે છે બાગ છોડ હોય જે નાના નાના ગાર્ડન તે પણ અલગ નહી હતું અને સ્કૂલ પણ તેને તેજ બનાવામાં આવી હતી ત્યાંના રસ્તા પણ જે રીતે આપણને ટીવીમાં કાર્ટુન બનાવવામાં આવ્યું હતું તેવું જ હતું એટલે મને તો જોઈ ને મેં તો પેલા મુસીબત માં એટલે ટેન્શનમાં મુકાઈ ગયો હતો કે કોઈ પણ વસ્તુ આટલી પરફેક્ટ કેમક હોઈ શકે કારણ કે આપડે ત્યાં ઘણી બધી મુવી હોય છે તે બધી તો ગ્રીન પડદા પર બનાવામાં આવેલ હોય છે ઘણા બધા એનિમેશન અંદર એડ કરેલા હોય છે એડિટિંગ એડ કરેલ હોય છે. પરંતુ એવું નથી ત્યાં જે કાર્ટૂનમાં જે બતાવામાં આવ્યું તેવું ને તેવું જ હતું અને જે મે ચોમાસના ૠતુ માં ગયો હતો તો વરસાદ પણ એટલો મસ્ત પડી રહ્યો હતો કે હું તો ખૂબ જ આનંદમય થઈ ગયો હતો અને મારા આંખ માંથી પણ આસુ જેવા પડવા લાગ્યા હતા એટલે ખુશી ના આસુ પડવા લાગ્યા હતાને ખુબ જ મેં આનંદમય થઈ ગયો હતો એટલે જાપાન મને એ કારણસર પણ ખુબ જ ગમે છે. અને અહિયાં શું છે કે લોકો એટલા અ એટલું છે કે આપણે કશે ગયા પણ હોય તો ગાડીની લાઈન હોય તો કશે જવા માટે ગાડીની લાઈન લોકો ઉભા હોય છે એવું નહીં કે ગમે ત્યાંથી શોર્ટકટ મારીને કે પછી રોંગ રસ્તે જઈને આગળ જ્યા કરવું એવુ બધું કઈ પણ રૂલ ફોલો કરવામાં આવતા નથી એ લોકો એકદમ જે પરફેક્ટ સરકારે નિયમ બનાવેલા છે તે ફોલો કરે છે અને અહિયાં એવું નથી કે દંડ ને એવું ચૂકવાનું હોય છે. એમ તો થોડું ઘણું દંડ હોય છે પરંતુ લોકો સરળતાથી ચૂકવી શકે છે પરંતુ નહીં લોકોમાં સિવિલ સેન્સ જ કે એ લોકો સરળતાથી બધા નિયમોનું પાલન કરે જ છે સો તમારે ક્યાં આજે ભારત દેશમાં રહો છો ત્યાં પણ ઘણા બધા નિયમ લોકો પાલન કરે છે અને એના માટે દંડ ને મેં તમને જે વાત કરી તેની સુવિધા રાખવામાં આવી છે કે કેવું છે હમણાં હાલમાં
હા ભાઈ મતલબમાં ઇન્ડિયામાં પણ ખુબ જ એવું સારો ડેવલોપ થઈ ગયો છે અને રસ્તાઓને એવું તો ખુબ જ એવા સારા પણ બની ગયા છે અને ખુબ જ સારી રીતના બધું કામકાજ ચાલ્યા કરે છે પરંતુ કેટલીક વાર મતલબમાં જે બધા લોકો હોય છે એટલે રાતના કંટાળો આવે તો ફૂટપાથ પર એવા સુવિ જટા હોય છે. અને તેલોક પરથી માં અમુક જે સેલિબ્રિટી લોકોને એવા જાતા હોય તો તે લોકો લોકોનેવા બધાશે ને. ત્યાંથી જતા હોય તો થોડુંકમ લાગીનેવું પડે પરંતુ તે બધ ભૂલ છે ને જે ફૂટપાથ પર છું એ લોક ની આ આવે છે અને મતલબમાં એ લોકો એ ત્યાં ન સૂવું જોઈએ કારણ કે આજના આધુનિક યુગમાં ભારત દેશ ખુબ જ સારો બની ગયો છે અને મતલબ આ ઘરે ઘર બધાને આપી દેધા છે અને મતલબમાં જે ઘર યોજના ચાલી એટલી રહી છે જેથી કરીને બાને નાના નાના ઘર બનાવી આપવામાં આવ્યા છે અને જેથી કરીને કોઈને પન એ તકલીફ તો પડી રહી નથી મારા હિસાબથી તો જેથી કરીને તમે દેશ છોડીને અમઠાકે એવું મને પણ લાગે છે કારણ કે ઇન્ડિયા ખુબ જ વધારે ડેવલોપ થઈ અને મેં જોઈ રહ્યું તો હમણાં તો મતલબ અમારા ગામના એક પણ લોકો બેરોજગાર નથી અને ખૂબ જ વધરો ઇન્કમ પણ કમાવી રહ્યા છે અને ઇન્કમ એટલી બધી છે કે હવે મતલબ એ લોકો ઇન્વેસ્ટ ટીન કરવાનું પણ શીખી ગયા હશે અને ખુબ જ વધારે ઇન્વેસ્ટ પણ કરે છે કેટલાક શેરોમાં ઇન્વેસ્ટ કરી જેથી કરીને ખુબ જ વધારે આગડી પડી ગયું છે ઇન્ડિયા અને હવે તો કોઈ કચરો પણ ફેકતું નથી મેં જોયું ત્યાં સુધી તો ઇન્ડિયામાં કોઈ કચરો ફેક નથી અને ટ્રેન તો એટલી બધી તે મતલબ માં આવે છે કે એક મિનિટ લેટ એવું તો થતું જ નથી અને મતલબ માં એ તે ટાઈમ આપેલો હોય તેથી એક મિનટ વહેલી ટ્રેન આવી ને ઉભી રહી જાય છે એક બી મિનિટ લેટ થતી નથી જેથી કરીને બધા ટ્રેનમાં પણ લોકો સફર કરે છે તો તે લોકોને ખૂબ જ વધારે એવું સારું પડી રહ્યું. અને બસ તો ખુબ જ વારે એવી સારી છે અને એક એક બસ માં એસી પણ મુૂકવામાં આવી રહી છે અને જે મતલબમાં જનરલ ડબ્બાઓ છે ટ્રેન ના એમાં પણ એસી મુકવામાં આવી રહ્યો છે એટલે મતલબ માં જા પાન જેવો તો ટેનોલોજી આવી ગઈ છે ઇન્ડિયામાં એટલે ઇન્ડિયા પણ ખૂબ જ વધારે આગાડી વધી રહ્યો છે. કારણ કે આપડા દેશના જે મહાન લોકો છે તે લોકો ખુબ જ વ એવ સારું કામ કરી રહ્યા છે જરાક પણ કરપ્શન કરી રહ્યા નથી એટલે ઇન્ડિયા ખુબ જારે એવું આગળ વધી રહ્યું છે.
. હા મને હાલમાં મેં ન્યૂઝમાં પણ જોયું છે કે ઈન્ડિયા ના લોકો એટલા કરોડપટી થઈ ગયા છે. કે હવે કોઈ પણ ગરીબ નામનું કોઈ વસ્તુ રહ્યું જ નથી અને ત્યાં જોવા જઈએ તો હાલમાં સરકાર પણ એટલું બધું માન આપે છે એને કે હવે તો બધા જ ઘરે સોલર ની સુવિધા પણ દ્વા આપવામાં આવી છે એટલે એમાં શું હોય છે કે એમાં સબસડી હોય છે કે સરકાર શું હોય છે કે ને હમણાં જે તમારે સી કે નેવું હજની જે સોય છે તે તમારે લખવાની હોય છે તમારા ખર્ચે અને પછી સરકારે જે સબસિડી પાસ કરીને તમને આપી દે છે પરંતુ અહિયાં લોકો પાસે પૈસા ઘણા સારા એવા છે એટલે એ લોકો સબસીડી માં પણ એટલો બધો રસ ધરાતો નથી અને એ લોકો પોત તેજ વસ્તુ ખરીદી લે છે અને કરી લે છે પરંતુ બધા ઘણા બધા એવા લોકો પણ છે. એ લોકો પોતાના પૈસાને સ્ટોકમાં પછી જે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કરી રાખેલા છે. એટલે સબસિડીનોો પણ લાભ લે છે અને લેવો પણ જોઈએ કારણ કે પૈસાની બચત કરવી એ ખુબ જ જરૂરી છે એ બધા અને અમને અમે જાપાનમાં રહીએ છીએ તો અહીંયા જાપાનના લોકો પણ ઇન્ડિયાના જે ભારતના લોકો છે તેની ખુબ જ તારીફ કરે છે અને કહે પણ છે કે જે ભારતના લોકો છે તેના પ આપણે શીખવું જોઈએ કે કેવી રીતે આપડો દેશ ડેવલોપ કરવાનો છે કેવી રીતે સ્વચ્છતા જાળવાની છે. અને કેવી રીતે આપડે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એટલું બધું આપે એના પરથી શીખવું જોઈએ સારું ચાલો. પાછા મળશું ત્યારે આપણે જે તમને આ બધી ડેેશ વિસે તમે વાત કરી તો તેના વિશે આપણે રો તો એટલે કે તમે બી કોઈ વાર જાપાન આવશો તો તમને હું અહીંયા જાપાનનું બધું કલ્ચર કેવું છે અહીંયાનું શિક્ષણ કેવું તે બધું મે તમને શીખાવીશ.
હા ભાઈ ચાલો મળીએ પાછા.
હા.